અચ્ા
બસ મજામાં છો તમે કેમ છો
હું પણ મજામાં જ છું કેવું ચાલે બસ ચાલે્યા કરત છે તમે કેવ કેવો છે તમારો
બસ મારું બી ચાલુ છે અત્યારે તો કામ કરશે ઘરે નહી અત્યારે તો ઘરે જોું અત્યારે તો હા આપણે શું નોકરી હોતો છું
કેમ શું થયું એ જૂની ચાલુ હતી ને
હા પ શું છે પૈસા બહ ઓછા આપતા ને એટલે મેં છોડી દીધો કેમ શ કામ બધા કરાવતા પૈસા ઓછા આપતા એટલે શ એટ પોસાય નહીમ ઘર બી ચલાવાનું પપ્પાની દવા ઘશે અને એમને તેમ પૈસાા બહ ઓછા આપે
તો પછી શું કરવાનું
અ હો તો છું તમારે ધ્યાનમાં હોય કયો હોય તોટલ જોને
હ ધ્યાનમાંય છે હ તમને કઈ ફિલ્ડમાં જોબ જો.
મને અઉન્ટન્ટમાં જોય છે ત આપું ધ્યાનમાં આવે તો જોજોને છે ને
એ ખબર પણત અપડાઉન કરવું પડશે.
પગાર શું હશે?
અગાર વીસ પચીસ હજાર સોય.
તો ચાલે. આટલી પગાર હોય તો અપડાઉન કરવાનું કઈ પોસાય દ બાર હજાર તો પછી પોસાયી નને
હા તમારું તો તે ટિકિટ શું કે ટ્રેન ન પાસ બી છે ને ક ન રન્યુ છે એમ કે
કામ આવશે.
એમ કે શું રોજના ટિકિટના પૈસા કેટલા રોજના પાંચસો નહી બસો બસો થાય જં તમે પાસ હોય તો આખો મહિના ન બસો ત્રણસો લાવો.
હા એ કાલે મે જેને એ કહી દેવા મે એ જોબમાં મને ડોક્યુમેન્ટ શું આપવા પડશે વધારે ક કે તમારું આધાર કાર્ડ પછી તમાર ફોટો પછી.
જગએ કામ કરલ એનો કે એક્સપરયન્સ લેટર આ બધા ડોક્યુમેન્ટ જોશે.
સારું ચાલોને મે ક દું પણ મારે પાસે તે નહી મળે આપણું ડોક્યુમેન્ટ નહી મળે. ડોક્યુમેન્ટ કા તે નિમલે શું કે આને એપ લેટરકે લોકો મને ત્યાંથી આપેલો નહીમકે એ લોકોની તો દુકાન તો નાની હતી ને એ લોકો એક્સપયસ લેટર નથી આપ્યો લોકો મને
તો એક કામ કરને બાારકી બનાવી હતી. મપ લેટર નહી ચાલે હાપટ ક તો તેને બી સારું પડે શું કેમકે જોપેટર હોયને તો લોકોને ખબર પડે કે ત આટલા વર્ષ આ લાઈનમાં કામ કર્યો છે નોલેજ છે. તો ત્યા કેવું હોય તને એ હિસાબે તને પૈસા આપે એટલે તને બી સારું પડ ને પગાર બી સારી મળે છે
પ મે બનાવા કઈ રીતે
જય શ્રી કોલ છે હા ગૂગલ પર જજે ને ત્યાં છે ને આપણેે રિવ્યુ પહેનેક છે વેબસાઇટ જેમાં એ કંપની નું નામ આખો લખી લેે ને પછી એ લોકો બનાવી દે એક વાર છે ને જેં ત એ કામ કર લ ને એનું સિગ્નેચર કરાવી દે એટલે શું એ સિગ્ને કહી દશે ને તારું કામ બી થઈ જશે ને એનું કામ બી થઈ જશે એનું કે એનો એનું ક કે આમાં કેવું જો એ કામ ક એ સોરી એની પોતાની દુકાન છે એનું દુકાન ન બી નામ આવશે તો કોઈને ગૂગલ પર નામ આવે તો ખબર ને કેટલું મોટું થ મલબ વધારે એ લોકોની સેલ એ ભી કામ થ જાયને ફ્રીમાંડવટ
હા એ તો સાચી વાત છે ચાલી મે તો કરી દેવા
હા એક કઈ છે મા કે તને બી સારું પડી જાય
તંગે
એ ફોર્મ ની હોય તો પછી તને સેલેરી દસ બાર હજાર મળે દસ બાર હજાર જ કરવાની તો પછી અહિયાં કેવી રીતે કરવાનું દસ હજાર બાર હજારમાં તો કઈ એટલું થાય નહી એમ કીધું ન આપડું મહિનાનું પાં પાંચ ની પાંચની બે થી ત્રણ હજાર તો પેટ્રોલ નીકળી જાય
એક તો છે મહિનો મોસ્ટ ઓફ બધા પૈસા પેટ્રોલમાં નીકળી જાય પછી ઘરનું સામાન એમ તેમ લાવવાનું પછી આપડી બચે નઈ બચે એટલે તો મેને કીધું કે તું સુરત જા
ત્યા શું પૈસા ભી વધારે મળે
હા તમે સારું કીધું કઈ નહી મે કાલે જિયાવું તમારે નંબર મોકલી દ મે ત્યાં જઈને વાત કરી દેવા
હા કઈ નહી તમે કાલી જિયાવો મે એમ તો તમારુ રિઝ્યુમ મોકલી દીધું છે એ સાહેબ તમને ફોન કરશે ત્યારે તમે જીયાવો છો
સારુ એ સરનું નામ શું હતું
દીપકભાઈ
ઠીક છે ચાલો ને કાલ મળી આવું
હા સાંજે ફ્રી છો હા ફ્રી છે કઈ કામ હતું ભાઈ મે કીધું આપણે ખાવા જતે બો દિવસથી આપણે ખાવા ગીયા નથી ઠીક હૈ ચાલ ને જઈએ હું ખાવાના? કઈ નહી એજ મંચુરિયન ખાવા ના
પણ ખબર હે મંચુરિયન બંધ થઇ ગયો છે
નહીરે નથી બંધ થયો
મેં કાલે ગયલો હતો
એમ એકેલો કેલોલો ગયેલો મારે વગર
ઘર વાલા હાતે ગયેલો પાર ફરી બંધ હતું કે
એ અત્યારે ગામ કયો છે એટલે
હ
કે ક્યારે એતો ચાર પાંચ દિવસમાં આવી જહે ચ પાંચ દિવસ પછીજયે નહી યાર મારુ મન આજે છે પછી આજે જ જીયે અરે એક નવું ખુલુંયુ છે આપડે ઘરની અગળી જ છે મેં એનું બે ત્રણ વાર ટ્રાય કરેલું છે
ઠીક હ ચાલો હ સાંજે જીએ તમને એવું લાગે ખાવાનું સારું છે તો જ
હા એની વેરાયટી બો બધી વધી છે ઠીક હે હમ્મ છુટીને મેં ફોન કરુ તમને
હા, કાંઈની ફોન કરજોને. એવું હોય તો મે આવી જાવ હા. તમને બી સારુ પડશે મને બી સારુ ને આપણે એમ બી બોજ સમયથી ખાધુંની મલે બહારનુ કઈ આજે ખાય લેયે હા, તમારી વાત સાચી છે મે કેટલા સમયથી આપણે ગીયાની મલે બાર કઈ ખાવા એમ મતલબ કાલે જીયે હવે ત હા, એટલે જ મેં કીધુ કે આપણે છેલ્લે કેટલા પાંચ મહિના પહેલા સાથે ખાયલુ, હા. કે પહેલા કેવું હતું આપણે બંને સાથે જ કામ કરતા બસ એજ કેવુ સામ સાંજે છૂટીને કોઈવાર ચાલ મન થીયુ કે ચાલ આ ખાવાના આ ખાવાના એટલે બે મિનિટમાં આપડે આપ આ દુકાને આવી જતા પણ અમે કેવુ મે અહિયા કામ કરું તું સુરતમાં કામ કરે બને અલગ અલગ જગ્યાએ થઇ જાય. પછી આપણેે મળવાનું ખાલી રવિવારે થાય કે પેલા તો એવું હતું કે જયારે મન ફાયવું ચાલ આવી ગ્યા. સબ સાથે જતા સાથ હતા એટલે કોઈ ચિંતા નહી હવે તો દૂર થીયા છે, એટલે તો પ્લેન બનાવું પડે પેલા તો ચાલ જઈએ ટ્રેનમાં આવી ગીયા
એ તો મેન વાત છે. સમય સમય તો બધું બદલાઈ જાય છે. કેમ કે, કારણ કે આપડે કેવું કામ કરવા માટે આપણે દૂર જાવું જ પડે. દૂરની જાત આપણને કઈ મલે નહી, એટલે પછી આપણને કઈને કઈ કરવું જ પડે.
એ સાચી વાત છે. એ જો કર્યા કર જે
હા, એક એક એમાં કેવું હોય આપણને જાવું જ પડે બાર જો બહારની જઈએને ને આપણે એક જ જગ્યા પર તા લાગી રીઈએ એટલું આપણને કઈ મલે ની આપણને આપણામાં તકલીફ આ શુ કે આપણામા આપણી સારી કામ કરવામાં સ્કીલ હોય આપણે એના પૈસા વધારે મલે પછી અહીયાં બે પૈસા માટે કેમ કરવાનું કેમ કે આપણે બી આખું ઘર ચલાવવાનું હોય કેવી રીતે કરવાનું છે શું કરવાનું છે બધું આપણા ઉપર હોય ને
પ આપે જવું જ પડે હા એટલે ચ મે પછી ફોન કર્યો માતિ ફોનતો
સારું ચાર મળીએ પછી
હ